હલો.
હલો.
હલો. તમે લોક ક્યાં જાવ છો જી? હા આવી ગયુ.
અમે આ દાહોદ જઈએ છીએ.
શું કરવા માટે?
અ હલો.
ક્યાં જાઓ છો? શું કરવા માટે કોની?
અરે આ ગાડી પેલી રુદ્ર ની લઈને જવાની છે.
અને ઋતુ એ ખાધું.
ઋતુ એ ખાધું નથી અને ઋતુ આ કરંટ અ ને બધું વાયર ને તે કરે છે એમ હલો. હલો.
હલો.
હલો. હા એ આપડે હા અ ટ્રેક્ટર હું હલો. હલો. અલે ભાઈ તારો અવાજ નથી આવતો. ટ્રેક્ટર ની ચાવી આલી તી અનિલ ભાઈ એ હલો.
એ મને સંભળાય છે.
તો સમ
હે હલો. હલો.